આ છે.
બસ અવાજ આવે છે કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં આજે મે તમને એ માટે ફોન કર્યો છે. એ.. આ એક ટોપિક છે મારા જોડે વાત કરવા લાયક આજનો આપણો વિષય છે કુટુંબની પરંપરા
આ તો ખુબ જ આમ સુંદર અને રસપ્રદ આમ વિષય છે તમે મને કીધું
હા પેલા એ સમજીએ કે પરંપરા એટલે શું
હા પરંપરા એટલે કે એમ પેઢી થી બીજી પેઢી સુધી ચાલતો રહેતો રીત થી અને રિવાજ અને સંસ્કારથી આવતું બધું પરંપરા એને પરંપરા કહેવાય
બરોબર છે અને દરેક કુટુંબની પોતાની અલગ અલગ પરંપરા હોય છે.
બિલકુલ હ અને કેટલાક કુટુંબમાં તો સવારે બધા મોટાને પરા આમ કેવાય ને કે પ્રણામ કરવાની પણ અમ પરંપરા હોય છે તે ખુબ જ આમ સુંદર પરંપરા છે.
હા કેટલાક કુટુંબો માં બધા સાથે બેસીને જમવાનું પરંપરા પણ હોય છે.
બિલકુલ આ રીતે તો કુટુંબમાં પ્રેમ અને એકતા વધે છે ને
હા પરંપરા થી બાળકોને સારા સંસ્કાર પણ મળે છે.
બિલકુલ અને બાળકોને મોટા લોકો પાસેથી આમ ઘણી સારી વાતો શીખવા મળે છે.
હા એજ ને કુટુંબની પરંપરા થી જવાબદારી નો પણ બોધ થાય છે.
બિલકુલ બિલકુલ અને દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજાવે લાગે તો એ કંઈક અલગ જ છે તો તો
હા એજ ને કેટલી પરંપરા ધાર્મિક પણ હોય છે.
બિલકુલ અને કેટલીક તો સામાજિક કે સંસ્કૃતિએ એ પણ આમ લાગતી આવતી હોય છે.
હા તહેવારોમાં પણ પરંપરા નું ખાસ સ્થાન આવે છે.
બિલકુલ તહેવાર ધોરણ બધા સાથે મળીને ઉજવણી કરે છે તે અલગ જ આમ ખુશી અને આનંદ નું થઇ જાય છે.
હા આવા પ્રસંગોમાં સંબંધો મજબૂત પણ બને છે.
બિલકુલ અને નાના બાળકોને પણ આ બધું જોઈને આમ શીખતા હોય છે ને
હા એજ ને પછી પરંપરાથી કુટુંબ ની ઓળખાન ઓળખ પણ બને છે.
બિલકુલ અને દરેક કુટુંબની અલગ જ આમ રીતિ રિવાજ અને પદ્ધતિ હોય છે તે ખૂબ જ આમ સુંદર અને અનોખી હોય છે બધાની કુટુંબની પરંપરા
હા અને કેટલાક કુટુંબોમાં રોજ સાંજે પ્રાર્થના કરવાની પણ પરંપરા હોય છે ખબર તમને
હા એજ ને અને કેટલાક તો કુટુંબ જ છે ને આમ રોજ સાથે ચા પીવાની પણ પરં પરા હોય છે એમ કેહેવાય છેન કે અલગ અલગ કુટુંબની અલગ અલગ પરંપરા હોય છે. અને તે બધી જ આમ કઈક અલગ જ હોય છે તેમાં
હા પરંપરા તો લોકોને એકબીજા સાથે જોડીને રાખે હો
બિલકુલ અને તેથી કુટુંબમાં મેલ અને આમ સમજણ વધે છે.
હમ પછી મોટા લોકોનું માર્ગદર્શન પણ ખુબ જરૂરી હોય છે.
બિલકુલ અને તેમની વાત સાંભળવી એ પણ આમ એક સારી પરંપરા છે અને મોટા લોકોનો આદર કરવો. એ પણ ખુબ જ આમ સુંદર છે ને.
હા એમ ને પરંપરા થી આધાર આદર નો ભાવ પણ ઉભો થાય છે.
હા જેમ કે મેં તમને કીધું એમ જ અને નાના મોટા બધા એકબીજા ન સન્માન કરે તે ખુબ જ આમ સારું કહેવાય ઘરમાં અને બધાને બહાર બી કરવો જ જોઈએ નાના મોટા મોટા લોકોને.
હા સાચી વાત છે કુટુંબ સહકાર પણ જરૂરી હોય છે આપડે જોવા જઈએ ને તો.
બિલકુલ અને બધા મળીને કામ કરે તો ઘરનું વાતાવરણ આમ સરસ બને છે.
હમ પછી પરંપરા થી સમય નું પણ મહત્વ સમજાય છે આપડેવ
બિલકુલ અને નિયમિત રીતે કામ કરવાની આદત બી પડી જાય છે ને તેના કારણે.
હા, કુટુંબ ની પરંપરાથી સંબંધો મજબૂત પણ બને છે.
બિલકુલ અને પ્રેમ દયા અને સ્નેહ ભાવના વધે છે તેના કારણે.
હા પરંપરા સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હોય છે.
બિલકુલ અને સંસ્કૃતિ આપણી ઓળખનો એક મહત્વનો ભાગ છે.
હા દરેક પેઢી એ સારી પરંપરાને આગળ વધારવી જોઈએ.
બિલકુલ અને જે પરંપરા ઉપયોગી ના હોય તેને સુધારવી પણ આમ ખુબ જ અગત્યની છે.
હા સમય સાથે બદલતું બદલવા બદલાવ આવે તે સૌ સ્વાભાવિક છે એકદમ.
એ જ ને અને પણ સારા સંસ્કાર હંમેશા આમ જાળવા જ જોઈએ સૌને.
હમ કુટુંબમાં વિશ્વાસ હોવાથી બધા ખુશ પણ બહુ રહે છે.
બિલકુલ વિશ્વાસ દરેક સંબંધ નો મજબૂત આધાર છે.
હા પરંપરા થી એકતાની ભાવના પણ વધે છે.
અને એકતા હોય તો મુશ્કેલ પરિસ્થિતિનો આપ છે ને હિંમત મળે છે આપણને ખબર તમને.
હા, હા, હા. હા એ તો ખરું કુટુંબમાં પછી વિનમ્રતા પણ ખુબ જરૂરી હોય છે.
બિલકુલ વિનમ્રતાથી આમ વ્યવહાર થી બધા સાથે સારા સંબંધો પણ બને છે ને તેના કારણે.
હમ અને કુટુંબની પરંપરા સમાજ માટે પણ બહું ઉપયોગી હોય છે.
એ જ ને એના સારા કુટુંબથી સારા સમાજ બને છે તે વર્ષોથી ચાલી આવે છે અને વર્ષોથી બધા કે છે.
હમ. તેથી પરંપરાને સમજ સમજવી અને સાંભળવી જોઈએ.
બિલકુલ, બિલકુલ અને તેના ઘણા બીજા. પહેલું પણ આમ કેવાય ને છે તે અનું કુંત જ છે આમ કેવાય.
હા, પછી આપડો વિશ્વાસ ઘણો વિશાળ છે.
બિલકુલ. એજ ને અને આવી આવી આદતથી છે ને દિવસની આમ સારી શરૂઆત થાય છે આમ કેવું કેવાય ને કે વહેલા ઉઠો બધા સાથે જમવા બેસો. કે ખુબ જ આમ સુંદર છે કેવાય ને.
હા. અને હું તો હવે એમ કેવા માંગુ છું કે આપડે કુટુંબ ની પરંપરા ના બીજ બીજા પહેલુ પર વાત કરીએ હવે.
હા ચલો ને આ તો ખુબ જ આમ સુંદર તમે કીધું કે ચલો એના પર બી વાત કરી લઈ એમ બીજા પેલું. ખૂબ જ સમય છે.
હમ.
હલો.
હા, હલો, હલો હા અવાજ
હા બોલો હા આવયો થોડોક નેટવર્ક
હા. તો હું તો એમ કહું છું કે દરેક ઘરમાં રોજિંદા જીવન સાથે જોડાયેલી પરંપરા પણ હોય છે.
બિલકુલ બિલકુલ.
અને સવારે વહેલા ઉઠવાની આદત ઘણા કુટુંબમાં જોવા મળે છે જેમ કે મેં તમને કીધું આવી આદત થી છે ને દિવસ ની સારી શરૂઆત થાય છે. એમ મેં આગળીધું પણ આપણે થોડુંકનેટિવટીઇયુ આ આવી ગયું.
હા ખરેખર ખરેખર ઘરને ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવાની પરંપરા કરા પણ સારી ગણાય છે.
બિલકુલ અને ચોખાઈથી તો આરોગ્ય પણ સારું જ રહે છે ને તેના કારણે
હા પછી કુટુંબમાં બધા સાથે વિનમ્ર રીતે વાત કરવી જોઈએ આપડે
બિલકુલ મીઠા શબ્દોથી આમ સંબંધો એકદમ મજબૂત બને છે. તો તમને ખબર જ હશે કે બીજા જોડે આપડા. સારા રીતે વાતચીત કરે તેનાથી સંબંધ એકદમ મજબૂત બને છે.
એકદમ સાચી વાત છે પછી પરંપરા થી શિસ્ત નું મહત્વ પણ બહુ સમજાય છે.
હા શિષ હોય તો દરેક કામ સમય પર જ થાય છે.
હા પછી કુટુંબમાં એકબીજાને મદદ પણ કરવી જોઈએ.
મદદ થી તો પ્રેમ અને સહકાર વધે છે ને
હા પછી બાળકોને મોટા લોકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.
બિલકુલ અને તેમાંથી તો ઘણી ઉપયોગી માહિતી પણ મળે છે.
હા એ બી છે પછી કુટુંબમાં સત્ય બોલવાની પરંપરા એકદમ આમ જોવા જઈએ ને સૌથી ખુબ મહત્વની વાત છે.
બિલકુલ બિલકુલ સાચું તમે કીધું. કે સત્યથી છે ને વિશ્વાસ એકદમ મજબૂત બને છે આમ ઘર ન હોય કે બાર વાળા લોકો જોડે એકદમ સત્ય બોલે તો તેનાથી વિશ્વાસ એકદમ મજબૂતત છે સામે વાળા ન
હા પછી ખોટું બોલવાથી આમ સંબંધો નબળા પડી જાય.
હા એ તો વાત તમારી સાચી છે કે ખોટું બોલે તો તેનાથી સંબંધ જ આપડ બગડશે ને ત્યાં અંદર ને અંદર કકરાટ થાય. એટલે જ તો હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરવો જ જોઈએ સૌને
એ જ પછી કુટુંબમાં સહાનુભૂતિ પણ બહુ જરૂરી હોય
હા એજ ને અને બીજાની પરિસ્થિતિથી સમજાવી એ જ બહુ મોટો ગુણ છે.
હમ પછી પરંપરાથી દયા અને કરુણાની ભાવનો પણ વિકાસ થાય છે.
બિલકુલ અને આ ગુણો સમાજને પણ મજબૂત બનાવે છે.
હમ પછી એ કુટુંબ માં ખુશી અને દુઃખ બંઓ સાથે વેચીને પરંપરા હોય છે.
એજ ને અને તેમાંથી તો એકતા વધે છે ને એમ કેવાય ને કે બધા જ હળી મળીને રહે તો તેનાથી એકતા અને મજબૂત પાયો બને છે. અને વર્ષોથી આવેલી પરંપરાનો ગુણ જ થાય.
હા એમ ને એકતા ની વાત તો બહુ આમ સાચી કરી તમે પછી દરેક સભ્ય નું મહત્વ પણ આમ સમાન એક સમાન હોવું જોઈએ.
એ જ નાના હોય કે મોટા બધાનો આદર કરવો ખૂબ જ જરૂરી છે આપણા
સો ટકા ટકાની વાત સો ટકાની વાત પછી કુટુંબ માં માફ કરવાની ભાવના પણ હોવી જરૂરી છે.
બિલકુલ બિલકુલ માફ કરવાથી તો મનને આમ કડવાશ ઓછી થાય છે કેવાય
હા પછી પરંપરા થી ધીરજ રાખવાની આદત પણ પડે છે આપડે
હા ધીરજ થી ઘણી મુશ્કેલીઓ પણ સરળ બને છે ને
હા પછી કુટુંબમાં સારી બોલચાલ પણ એક પરંપરા બની શકે છે.
હા એજ અને સારા સંબંધોનું ઘરનું વાતાવરણ આનંદમય બનાવે છે ને તેના કારણે
હા, પછી બધા સાથે બેસીને ચર્ચા કરી પણ એક બહુ આમ ખુબ જ સરસ આદત છે.
બિલકુલ. તેમાંથી સમસ્યાનું સારું, સમાધાન પણ મળે છે.
હા હા. હા, પછી કુટુંબમાં સમયનું યોગ્ય આયોજન પણ જરૂરી છે ખબર?
હા, એ તો વાત તમારી સાચી કે સમયનો આમ સદઉપયોગ દરેકને ફાયદો જ આપે છે. કોઈને નુકસાન આપતું નહી કે સમયસર બધા ચાલે. તો સમય બી તેનો સાથ આપે, પણ જો કોઈ સમય ન વિરુદ્ધ જાય તો તેનો સમય પણ સાથ આપ નથી ને કે રાહ પણ નથી જતો. સમય એક એવી વસ્તુ છે જે કોઈની રાત નહી થતો. એટલે તો વર્ષોથી આવે. હ, જે ચાલતી આવે પરંપરા છે. કે આપડા મોટાઓ કેહેતા હતા કે પરંપરા અને સમય પર ચાલતી આવતું બધું કરતું રે.
એકદમ સાચી વાત છે. હા, તમ એકદમ સો ટકાની કરી તમે.
હા, એજ.
હમ. ચાલો આજે મને તમારા જોડે આ વિષય પર વાત કરીને, બહુ આમ ખુબ આનંદ થયો. આપડે બીજા કોઈક ટાઈમે વાત કરીએ હવે. બીજા કોઈક નવા વિષય સાથે ચોક્કસ